હલો.
હા, કેમ છે? સારું છે મને.
તારા ચશ્માં ખૂબ સરસ લાગે છે.
હા, આભાર પણ સાચ શું કહુંતો પેલા પાહે ચશ માં પહેરવું બિલકુલ ગમતું નથી.
કેમ, ઘણા લોકોને શરૂઆતમાં એવું લાગે છે.
હા, સ્કૂલમાં જાય સ્કૂલમાં જયારે પેલી વાર ડોક્ટરે ચશ્માં લખ્યું ત્યારે મને લાગ્યું કે હું અલગ દેખાઈશ.
કેટલા નંબરનું હતું?
લગભગ માઈનસ વન પોઈન્ટ ફાઈવ હતું તારી વાત.
મારા તો એથ સ્ટાન્ડર્ડમાં લાગ્યા હતા બ્લેકબોર્ડ પર લખ્યું હોય તો સ્પષ્ટ નથી થાતું નથી દેખાતું.
મારા સાથે પણ એવું જ થતું હું આગળની બેન્ચમાં બેસુ તો બધું દેખાય અને પાછળની બેન્ચમાં બેસુ તો મુશ્કેલથી ગાય દેખાય.
પછી આઈ ટેસ્ટ કરાયું.
હા, ડોક્ટરે કહ્યું કે આંખોની સંભાળ રાખવી જોઈએ.
આજકાલ મોબાાઈલ પણ મોટું કારણ છે.
બિલકુલ, લોકો કલાકો સુધી સ્ક્રીન સામે હોય છે.
તને ચશ્માં સાથે આદત આદત પડતાં કેટલો સમય લાગ્યો?
બે ત્રણ અઠવાડિયા પછી તો ચશ્માં વગર અધૂરા પણ લાગે.
મને પણ સવારે ઉઠીને પહેલું કામ ચશ્માં શોધવાનું.
હા હા, એતો દરેક ચશમાં વાળાનું કામ છે.
ચશ્માંનો સૌથી મોટો ફાયદો શું લાગે છે તેને?
સ્પષ્ટ દ્રષ્ટિ, દુનિયા વધુ સુંદર દેખાય.
સાચી વાત, જ્યારે પહેલી વાર ચશ્માં પહેર્યું ત્યારે મને વૃક્ષોનાં પાન પણ અલગ અલગ દેખાવ્યા હતા.
હ મને પણ રોડ પરનાં બોડ સ્પષ્ટ દેખાયાં હતા.
અને કેટલાક લોકો માટે ફેશન પણ છે.
હા, હવે તો ઘણી સ્ટાઈલિંશ ફ્રેમ્સ પણ મળે છે.
તને રાઉન્ડ ફ્રેમ ગમે કે સ્ક્વેર ફ્રેમ?
મને સ્કવેર ફ્રેમ ગમે તને?
મને થોડું રાઉન્ડ ફ્રેમ ગમે.
હમ, કલરમાં શું પસંદ?
બ્લેક ક્લાસિક લાગે, તને?
મને બ્રાઉન અને ટ્રાન્સપરેટ ફ્રેમ.
ચશ્માં વ્યક્તિની પર્સનાલિટી પણ બદલી નાખે છે.
હા, કેટલાક લોકો ચશ્મામાં વધુ કોન્ફિડન્ટ લાગે.
તારો કોઈ ફની એક્સપિરિયન્સ?
એકવાર હું વરસાદમાં ગઈ હતી ચશ્માં પર એટલું પાણી આવી ગયું કે કઈ દેખાતું જ નહતું.
પછી મારી સાથે પણ થયું છે.
તારો કોઈ એક્સપિરિયન્સ?
એકવાર હું ચશ્માં શોધતો હતો અને પછી ખબર પડી કે ચશ્માં તો પહેર્યા જ હતા.
ઓહોહો, આતો ક્લાસિક મોમેન્ટ છે.
ઘણીવાર લોકો સનગ્લાસીસ અને નોર્મલ ચશ્મામાં કન્ફ્યુઝ થઈ જાય છે.
હા, ખાસ કરીને જયારે ફ્રેમ સામે હોય.
તને ચશ્માં સાફ કરવાની આદત છે?
હા, ગંદા ગ્લાસ હોય તો વિઝન પણ ખરાબ લાગે.
સાચી વાત.
આંખો માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શું છે?
પૂરતી ઊંઘ.
હમ, અને સ્ક્રીનથીરી બ્રેક લેવું.
ડોક્ટર પણ વીસ-વીસ-વીસ રૂલ કહે છે.
હા, દર વીસ મિનિટ પછી વીસ સેકન્ડ માટે વીસ ફૂટ દૂર જવું.
ગાજર, પાલક અને પોષક આહાર પણ જરૂરી છે.
હમ, પાણી પણ સૂરધું પીવું, જોઈએ.
આઈ ચેકઅપ, નિયમિત કરાવવું જોઈએ.
બિલકુલ
તને લાગે છે, કે ચશ્મા ફેશનનો હિસ્સા, બની ગયો છે?
હા, કેટલાક લોકો નંબરના હોય, તો પણ ફેશન માટે પહેરે.
સેલિબ્રિટીઓ પણ ઘણા સ્ટાઇલ, કરે છે.
હા, ચશ્મા હવે, માત્ર જરૂરિયાત નથી, સ્ટાઇલ પણ છે.
તને કોઈ સ્પેસિફિક, સ્ટાઇલ ગમે?
મને તો મિનિમલ, અને એલિગન્ટ ગમે.
મને સિમ્પલ અને પ્રોફેશનલ
હમ, આ ચોઈસ પર્સનાલિટી બતાવે છે.
તો આ બધી વાત પછી, ચશ્મા વિશે તારો ફાઇનલ ઓપિનિયન શું છે?
ચશ્મા એક સહાયક મિત્ર જેવું છે, તે આંખોને સ્પષ્ટ દ્રષ્ટિ આપે છે, અને કોન્ફિડન્સ પણ વધારે છે.
ખૂબ સુંદર કહ્યું.
અને, તારા માટે
મારા માટે ચશ્મા માત્ર એક વસ્તુ નથી, તે દુનિયાને સ્પષ્ટ રીતે જોવાની તાક આપે છે.
હમ, વાહ! સરસ વાત.
હમ, આપણે ચશ્મા વિશે ઘણી વાત કરી, કોન્ટેક્ટ લેન્સ પણ સારો વિકલ્પ છે, ખાસ કરીને જે લોકોને સ્પોર્ટ્સ રમવા જ હોય.
હા, ચશ્મા સાથે કેટલીક વાર રનિંગ, કે આઉટડોર ગેમ્સમાં તકલીફ પડે.
પણ કોન્ટેક્ટ લેન્સની, સંભાળ ખૂબ જરૂરી છે.
બિલકુલ, સફાઈ ના રાખીએ, તો ઇન્ફેક્શન પણ થઈ, શકે.
કે સ્ટીલે કરવા છે. કર્યા છે.
એક લગ્નમાં કર્યા હતા, શરૂઆતમાં આંખમાં મુૂકવા, જ મુશ્કેલ લાગ્યું.
મને પણ એવું લાગે છે, એવુંજ લાગે છે, હું તો ચશ્મા સાથે જ કમ્ફર્ટેબલ છું.
સાચું કહ્યું, ચશ્મામાં એક ફાયદો એ પણ છે, કે રોજ આંખમાં કઈ મૂકવું નથી, પડતું.
સાચી વાત, અને ફ્રેમ પર પર્સનાલિટીને શૂટ, કરતો લુક વધી છે.
હમ, તને લેસિક સર્જરી વિશે કઈ ખબર છે?
થોડી, ઘણી આ સર્જરીથી ઘણા, લોકો ચશ્માથી મુક્તિ મળવે છે.
હા, મારે એક રિલેટિવ કરાવી હતી.
પછી, તેમના ચશ્માની જરૂર નથી, પડતી.
હા, ડોક્ટરે કહ્યું, કે વિઝન ઘણું સુધરી ગયું.
ટેકનોલોજી ખરેખર, ઘણી આગળ વધી ગઈ છે.
હમ, સાચું કહ્યું, પેલા લોકો મોટી અને ભરી ફ્રેમ પહેરતા હતા.
હા હવે. હવે લાાઈટ વેટ, અને સ્ટાઇલિશ ફ્રેમ મળે છે.
હમ, ટાઈટેનિયમ ફ્રેમ, વિશે સાંભળ્યું છે?
હા, તે મજબૂત પણ હોય, અને હલકા પણ.
હમ, સ્ટુડન્ટસ માટે તો લાઈટ વેઇટ ફ્રીમ બેસ્ટ, હોય.
કારણ કે આખો, દિવસ કોલેજમાં પહેરવું પડે.
હમ, આજકાલ સૌથી મોટી સમસ્યા શું છે?
મોબાઈલ, અડિક્શન.
સાચી વાત, લોકો રાત્રે પણ મોબાઈલ જોયા કરે છે.
આખોને આરામજ નથી મળતું.
સાચી વાત છે, બ્લુ લાઈટ વિશે ઘણી ચર્ચા થાય છે.
હા, એટલે એટલે કેટલાક લોકો બ્લુ લઇટ ફિલ્ટર વાળા ચશ્મા, વાપરે છે.
હમ, તને લાગે છે કે તે ઉપયોગી છે?
જે કોઈ રોજ ઘણા કલાક કોમ્પ્યુટર સામે હોય, તો ફાયદો થાય શકે.
હમ, હું પણ એજ વાપરું છું. એન્જિનિયરિંગ સ્ટુડન્ટસ માટે તો કમ્પ્યુટર જ્યારે અનઅવોઇડેબલ છે.
અસઇમેન્ટ કોડિંગ પ્રેઝન્ટેશન બધું સ્ક્રીન પર.
હમ, એટલે આંખોની સાંભળ વધુ જરૂરી થઈ જાય છે.
કોલેજમાં ચશ્માને લઈને કોઈ યાદગાર ઘટના?
હમ, એક વાર હું ક્લાસમાં ગઈ અને મારા ચશ્મા હોસ્ટેલમાં ભુલાઈ ગયા.
પછી પછી
પછી બોર્ડ પર કઈ દેખાતું ન હતું, મિત્રને નોટબુક જોઈને કામ ચલાવ્યું.
મારા સાથે પણ એવું થયું છે.
છે.
હા, એકવાર એક્સિડેન્ટ નીચે પડી ગઈ હતી.
અને પછી
સુધી ટેમ્પરરી ફિલ્મ વાપરવી પડ્યું.
હમ્મ, ચશ્મા તૂટી જાય ત્યારે સમજાય કે તે કેટલું મહત્વપૂર્ણ છે.
બિલકુલ, સાચી વાત.
હા એ તને લાગે છે કે ચશ્મા વ્યક્તિ વિશે કઈ કહે છે?
કેટલાક હદ સુધી, હા.
કેવી રીતે?
અહ સિમ્પલ ફ્રેમ વાળા લોકો ઘણી વાર પ્રેક્ટિકલ હોય.
અને કલર તુમ કલર ફુલ ફ્રેમ વાળા?
ક્રિએટિવ અને એક્સપ્રેસિવ હોય.
હમ્મ, ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન છે.
પણ દરેક વ્યક્તિ અલગ હોય છે.
હા, માત્ર ફ્રેમ જોઈને કોઈને જજ ના કરવું જોઈએ.
સાચી વાત.
તને લાગે છે કે ભવિષ્યમાં ચશ્મા કવું હશે?
સ્માર્ટ ગ્લાસ સીસ વધુ પોપ્યુલર થશે.
હમ્મ, જેમાં કેમેરા, નેવિગેશન અને એ આઈ ફીચર્સ હોય.
હા, ટેકનોલોજી અને વિઝન બંને એક સાથે.
હમ્મ, મને લાગે છે કે આગળ જેને ટ્રાન્સલેશન પણ ઇન્સ્ટન્ટ થઈ જશે.
અને મેપ્સ પણ આખ સે સામે દેખાશે.
હમ્મ, સાયન્સ ફિક્શન જેવું લાગે છે, પણ હવે હકીકત બની રહ્યું છે.
દુનિયા ઘરની હમ્મ ઝ ઝ ઝડપી બદલી રહી છે.
હમ્મ તો ચશ્માની વાતથી આપડે આખો ટેકનોલોજી, ફેશન અને હેલ્થ સુધી પોહોંચી ગયા.
હા એક નાનકડી વસ્તુ કેટલા બધા વિષયો સાથે જોડાયેલી છે.
હમ્મ, સાચું કયું આખો સારી હોય તો દુનિયા વધુ સુંદર લાગે.
બિલકુલ સાચું કે અને ચશ્મા એ સુંદરતાને સ્પર્શ બનાવે છે.
હમ ખુબ સરસ વાત કહી ચશ્માથી જ તો આપણેે હવે ચશ્મા વગર તો તો જીવાતું જ નથી.
અગર મેં મારા ચશ્મા અડધી કલાકની પેરુ તો મારું માથું બો દુકવા માંડે
સેમ મારું પણ એવું જ થાય
તેના વગર હવે અમારી જિંદગી અધૂરી છે.
હમ્મ હમ્મ સાચું કહ્યું ચશ્મા વગર તો એમ થાય કેમ આ ઘણી વાર ચશ્મા ના પણ પહેર્યા હોય ને તો એમ ફીલ થાય કે આમ આપડે ચશ્મા સરખા કરતાય પછી યાદ આવે કે ચશ્મા પહેર્યા જ ન
સાચી વાત માારાસા ચસ માં પહેરીને તમારે નિશાન આવ્યો છે.
હા એઈ તો પડી જ જાય ને નિશાન આખો ચોવીસે કલાક પેરુ તો હમ ચલો આજની આ રસપ્રદ ચર્ચા હવે પૂરી કરીએ.
જરૂર જરૂર ઠીક છે ચાલો
ચાલો અન ચાલો આપડે
મુક્ય બાય
આવજો
આવજો